હલો.
હા અવાજ આવે છે, ને?
હા એકદમ ક્લિયર આવે છે, બોલો-બોલો. બસ મજામાં તમે કેમ છો?
બસ હુંબી મજામાં આજે મેં એ માટે ફોન કર્યો કે આજે માર માટે એક સરસ મજાનો વિષ લઈને આવ્યો છું, વાત કરવા માટે તેનું નામ છે, ખોરાક પોષન અને કસરત કરનાર વ્યક્તિ માટે યોગ્ય આહાર.
શું વાત છે, આ તો બહું જ આમ આમ ખુબ જ આમ રસપ્રદ વિષય મને તો લાગે છે.
હા અને આજે આપડે ખોરાક પોષણ અને કસરત વિષય અ કરનાર વ્યક્તિ માટે યોગ્ય આહાર વિશે ખૂબ આમ વાત કરીએ આપણેે
બિલકુલ બિલકુલ ચોક્કસ તો ચલો ને આપડે મસ્ત આતો વિષય છે એના પર ચર્ચા કરી.
હમ. આ વિષય જે છે ને એ દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી હોય છે. અને માનવ શરીરને રોજ ઉઊર્જાની જરૂર પણ પડતી હોય છે. અને આ ઊર્જા જે છે મુખ્યત ખોરાક માંથી જ મળતી હોય છે. અને જેઓ યોગ્ય ખોરાક મળે તો શરીર સારી રીતે કામ કરે. અને એટલે જ કેવાય છે ને કે અ, જો ખોરાક યોગ્ય ના હોય તો શરીર નબળું પણ બની શકે છે.
બિલકુલ સાચું કીધું આપડે કવા ને કે સંતુલિત આહાર આમ આપડે લેવો જ જોઈએ. તેથી આપણા શરીર ને કાર્બોહાઈડ્રેટની માત્રા મળી રહે. ને તે આપણને કાર્બોહાઈડ્રેટ શરીર ને ઉર્જા પણ આપે છે અને એમાં પણ રોટલી, ભાત, બટાકા, અનાજમાંથી આમ કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. એ પણ આપણને આમ માત્ર નું માત્ર આમ બહૂં જ સારું કેવાય પ્રોટીન છે.
હા એ સાચી વાત છે હવે આપડે સા પ્રોટીન વિશે પણ વાત કરીએ પ્રોટીન જે છે ને એમાં શરીરના સ્નાયુ મજબૂત બનાવવામાં મદદ કરે છે.
બિલકુલ અને એમાં પણ દૂધ દહી પનીર કઠોળ પ્રોટીન આ સારા સ્ત્રોત છે અને એમાં પણ પછી મગ ચણા રાજમા સોયાબીન પણ આમ પ્રોટીન આપે છે ને
હા બિલકુલ સાચી વાત કરી તમે હવે આપડે ચરબી વિશે પણ સેજ વાત કરી અ તમને ખબર છે હા હા હું એવું કેમ છું હું એવું કઉ છું કે ચરબી તમને ખબર છે. કે શરીર માટે ખુબ જ જરૂરી હોય છે.
હા એ બિલકુલ બિલકુલ આમ અને એમાં પણ આપણેે વધુ તેલ અને વધુ ઘી લેવું યોગ્ય તો નથી આમ કેહેવાય ને કે મર્યાદિત માત્રામાં ચરબી લેવાથી છે ને શરીર ને ફાયદો થાય છે.
એ એકદમ ખુબ સાચી વાત છે અને હવે આપણે વિટામિન પર ખૂબ જરૂરી હોય છે આપણા શરીર માટે
બિલકુલ અને વિ વિટામિન આપણને વિવિધ ફળ અને શાકભાજીમાંથી આપણને મળે છે જેમ કેમ સંતરા લીમબુ વડામાંટ વિટામિન સી હોય છે અને આજાર અને પપ્પા એ મળ છે ને વિટામિન એ મળે છે આપણને
હા અને તમને ખબર કે લીલા શાક પણ રોજે લેવું જોઈએ આપડે કેમ કે તેમાં ઘણા
અને જો આજે ને તો લીલા શાક હછી પણ આમ હા બિલકુલ બિલકુલ એ જે લીલા સાબ
હમ હ તો તમારે અવાજ કપડાય છે.
બ ખ માટે આ જરૂરી હોય છે ને જેમ કે હલો
હલો હા આવ્યો આવ્યો બોલો બોલો હલો હઉ હલો હલો હલો હ હલો તો તમારો અવાજ નઈ આજ્યો.
હા હા થોડોક નેટવર્ક ઇશ્યુ હતો હા બોલો બોલો
હા હા એ બરોબર છે, મારે બી એવું જ લાગ્યુ તો પછી જેમ કે આપડે. ખનીજ તત્વો પણ શરીર માટે બહુ જરૂરી હોય જેમ કે કેલ્શિયમ અને આયન પછી તમને ખબર છે કે કેલ્શિયમ હાડકા મજબૂત પણ બનાવે છે.
બિલકુલ અને તેમાં પણ દૂધ અને દહીં આમ કેલ્શિયમ છે ને સારા સ્ોત છે.
હ અને આયન જે છે ને શરીરમાં લોહી બનાવવામાં મદદ કરે છે.
બિલકુલ અને લીલા શાક અને આમ કઠોળ માંથી તો છે ને આયરન જ આપણને મળે છે, આમ
હા અને પાણી. આ જે પાણી હોય ને પણ ખોરાક જેટલું જ મહત્વપૂર્ણ હોય છે.
બિલકુલ દિવસભર પૂરતું બે ચાર લીટર તો પાણી અવશ્ય સૌને પીવું જ જોઈએ.
બિલકુલ સાચી વાત છે અને પાણી જે છે ને એ શરીર નું તાપમાન સંતુલિત રાખે છે.
બિલકુલ અને પાચન ક્રિયા ને પણ આમ મદદ કરે છેને, પાણી
હા અને હવે આપણે છે, કસરત વિશે પણ વાત કરીએ અને હમ કસરત થી શરીર તંદુરસ્ત રહે છે.
બિલકુલને કસરત કરનાર લોકોને છે ને વધુ આમ ઉર્જા ની જરૂર પડે છે, એ એટલે છે ને તમને યોગ્ય, ખોરાક ને ખુબ જ આમ જરૂરી બની રહે છે.
સાચી વાત છે, અને કસરત પેલા હલવો ખોરાક ખાઈ આપડે કસરત કરતા પેલા છેને, હળવો ખોરાક ખાઈ લેવો જોઈએ
બિલકુલ જેમ કે કેળા ફલ અથવા થોડું દૂધ લેવું ઉપયોગી બની શકે
સાચી વાત છે, કસરત પછી પ્રોટીન વાળો ખોરાક લેવો સારા પરિણામ આપતું હોય છે.
હા જેમ કે દૂધ દહીં અથવા પનીર સારા વિકલ્પ છે.
હા અને એની સાથે સાથે કઠોળ પણ પ્રોટીનનો સારો સ્ટ્રોક છે.
બિલકુલ અને તેમાં પણ સોયાબીન પણ આમ ઘણા લોકો ખોરાકમા સામેલ કરે છે.
હા અને આપણેે કસરત કરતા સમયે પાણી પીવું જ જોઈએ એ બહુ જરૂરી છે.
બિલકુલ તમે સાચું કીધું કે કસરત કરતા પાણી તો અવશ્ય રૂ આ સૌને પીવું જ જોઈએ તેથી તમારું બોડી છે ને આમ હાડ્રેટ રહે
હા પછી ઘણા લોકો બહારનું ખાવાનું વધુ ખાતા હોય છે.
આવા લોકો આને છેને, ખોરાક માટે આમ તેલ અને મીઠું આમ તેમાં બહાર ના ખોરાકમાં છે ને બહ જ વધારે પડતું જાય છે તે થોડુંક અવોઈડ તેમને કરવું જોઈએ
હા એ સાચી વાત છે અને રોજ આવો ખોરાક લેવાથી છે ને નુકસાન થઈ શકે છે.
બિલકુલ એટલે તો કેવાય છે કે ઘરે બનાયલા તાજું ભોજન વધુ સારું મનાય છે.
સાચી વાત છે અને સમય પર જમવું પણ સારી આદત હોય છે.
બિલકુલ અને ભોજન છોડી દેવું યોગ્ય તો માત્રામાં નથી.
બિલકુલ અને સવારનો નાસ્તો ખાસ મહત્વનો
બિલકુલ સારા નાસ્તાનો આમ કેવાય ને કે સારો નાસ્તો દિવસની આમ શરૂઆત સારી બનાવે છે.
હા અને આપડે કેહેવાય છે ને કે રોજે ફલ તો ખાવા જ જોઈએ
બિલકુલ વિવિધ રંગના ફલમાં અલગ અલગ આમ પોષક તત્વો હોય છે.
હા અને શાકભાજી ના પણ રોજ ભોજનમાં હોવી જોઈએ
બિલકુલ અને તેમાં પણ રંગબેરંગી શાકભાજી છે ને શરીરને ફાયદો આપે છે.
હા અને બધું મીઠાઈ લેવાથી બચવું જોઈએ આપડે
બિલકુલ વધુ ઠંડા પા આમ પીના પણ આમ ઓછા લેવા જોઈએ
હા સંતુલિત આહરણ અને નિયમિત કસરત બંને જરૂરી હોય છે
બિલકુલ સો અન્નાની તમે સાચી વાત કીધી આ બંને સાથે હોય તો શરીરને તંદુરસ્ત ચાર
હા સાચી વાત અને યોગ્ય ખોરાક શરીર ને મજબૂત બનાવતું હોય છે
બિલકુલ રોજની આમ આમ કેવાય ને કે પ્રવૃત્તિ એમ સારી રીતે કરવામાં મદદ કરે છે ને હા બધ
હા અને હું હવે તમને એવું કેહેવા માંગીશ કે હજી આપણે આની વિશે હજી ચર્ચા કરીએ
હા ચલો ને
હા યોગ્ય આહાર જે છે ને એને નિયમિત કસરત એકબીજા સાથે જોડાયેલા હોય છે અને શરીર ને રોજ અલગ અલગ અલગ પોષક તત્ત્વોની પણ જરૂર પડતી હોય છે
બિલકુલ એક જ પ્રકારનું ભોજન આમ પૂરતું તો નથી હોતું ને
સાચી વાત અજ ભોજન કરતો હોય છે જેમ કે ઘઉ, બાજરી, જુવાર અને ચોખા ઉપયોગી હોય છે.
બિલકુલ અને કઠોળ પણ આમ રોજના આહારમાં આમ સામેલ કરી શકાય છે આમ જેમ કે મગ મઠ, ચણા, તુવેર સારા વિકબલ છે.
સાચી વાત અને દૂધમાં દૂધમાંથી ઘણા પોષક તત્વો મળતા હોય છે.
બિલકુલ અને દહીંને છાસ પણ ઉપયોગી જ છે તેમ.
હા સાચી વાત છે અને ફલ રોજે લેવાથી શરીર ને વિટામિન પણ મળતા હોય છે.
બિલકુલ એમ ઋતુ પ્રમાણે ફલ ખાવા બધુ સારા ગણાય છે.
હા લીલા શાકભાજીને પણ રોજ લેવાની આદત સારી છે આપડે.
બિલકુલ તેમાં પણ રેસા અને બીજા ઘણા પોષક તત્વો હોય છે.
હા અને રેસાા જે હોય છે ને એ પાચન ક્રિયા માટે ખુબ જ ઉપયોગી હોય છે.
બિલકુલ અને એટલે આમ પેટ પણ આમ સારી રીતે કામ કરે છે ને તેના કરણે.
હા અને કસરત કરતા લોકોએ ભોજન નો સમય પણ ધ્યાન માં રાખવો હોવો જોઈએ.
બિલકુલ સમયસરજ આમ જમવું એ સારી આદત છે.
સાચી વાત લાંબા સમય સુધી છે ને ભૂખ્યા રહેવું યોગ્ય નથી.
હા તેને શરીર આમ કેવાય ને કે શરીરને આ તેની અસર પડે છે.
હા અને આપડે છે ને વધુ તેલ વાળું ભોજન પણ ઓછું લેવું જોઈએ.
બિલકુલ અને બધું મીઠું પણ આમ જે આમ શાકમાં કે ખોરાકમાં હોય તે આપડે ઓછું કરવું જોઈએ‌‌.
હા અને આપડે છે ને ઘરી વસ્તુ પણ ઓછી ખાવી જોઈએ.
એકદમ સાચું તમે કીધું.
હમ ચલો આજે મન તમારી જોડે આ વિષય પર વાત કરીને ખુબ જ આનંદ થયો. આપડ બીજા કોઈ દિવસે નવા નવા વિષય પર વાત કર્યા.
હા ચલો ચોક્કસ મજા આવી ગય મળીએ.
હા